હાલો વાતવે આ જો તૈયારી કેવી પાલર મેથે
હે વાર લાગહે
હમ બોલો હમ હું કરે એવું કેમ
હમ
વરસાદ આય્વો હા
ક્યાં છે?
હા જ ગમમાં હતી ઘરે જ આવશું.
એવું છે એમ ને
હમ
હે હું કામ કરો પાર્લર નું પાલરનું શું કામ કરો
પાલરનું જેમ શીખવાડ્યા લગભગ બેેમ
એવું છે એમ ને
હમ આટલુ બધી આવે છે એટલુ બધી આવે છે એ વખત થઈ ગ્યું હા બોલો બોલો
કેમ છે ખેતરમા
ખેતરમાં હારુ હમ
એવું છે ઊંદી નાયખું
બસ થોડક નિંદુ ન થોડુક બાકી નેવું શે
એવું શે એમ ને
હમ
છે
કેટલા ટાઈમ ભરો પાર્લર માં
ત્રણથી પાંચ બે કલા
એવું છે એમ ને કેવું ક આવડી ગ્યું
શીખીએ ધીરે ધીરે
એવુ છે એમ ને સિલઈગામ
હવે ફરીએમ
હા બ આવે ને ઉપન કર ને તો ઉપાડ હો ચ હાું જ કર છે ઘરે બધાને શાંતિ છે બોલો બોલો
એવું છે એમ ને
બકારું વાડી છે બકારા વાળા
બોલો બોલો
હ બસ જસ વરસાદ સેમ આવેને જાય ને એવું સેવા સટા આવે હરવડે હરવડે
એવું છે એમને છેઠ
બ
બધું ગામ થ ખેતી નું
હ હવા છ તેનું કામ થોડું થોડું બાકીને થોડું કરીએે ને એ હલા કરે
ઓલે ખતર હા એકતર માં નિંદાડો એકતર બાજી બાકી છે
હમ
બપર બધી જઈએ વાડીીએે
કર પછી ના આપ બલરમાં
હમ
એું છે એમને સારું કેહેવાય સિલાઈ કામમાં તો ભરવાનું રહેશે ને ફોર્મ
ચાલ હોય તો તો દાઢતો દાઢ હા આજે સિલાઈ કામ ન ફોર્મ ભરવાનું છે
એવું છે એમ નહી હમ નવીનમાં
બસ નવીનમાં તો કઈ તમે બોલો
એવ
હમ
પલા જમાને ટાઈમ હો ને
હા ઘરે જવાનો ટાઈમ થઇ ગયો બસ પાંચ વાગી ગયા
એવસીમને
હમ હમ હમ બળી રોજા
હમ
હમ બે કલાક પરીએ
હા એમાં જો હોય ને
હમ
કરરે તો પાછું જઈ ને કામ હોય
હમ
એવું છે એમને
બોલો બોલો તમે શું કામ કરો છો
બસ હ એ જો હ સવાર સવાર એ વાળીએે કોપર પછિ પારલારમાં
હમ
એ બધુરી ક કરીએશે
હમ
બિઝ કરી હોયની
સ્તી હડી
ખેતી નું છે તે ખેતી ન કરવું પડે પડે ઘર કામ કરવું પડે
હ એ તો સુું જ ને આપે ઘરકામ ના ખતનું તો હોય જ
હા એવું બધી છે
હમ ઘરે જઈને આપડે રસોઈ નું
હા રસો હોય ને બધી હોય માલ છે તેમાં તો માલ નો કામ કરવું પડે બધું
હ માલ ને નિરણ બિરણ નાખવાની માલને પાવાની વાલાની તો એવું તો કરવું જ પડે
હમ હા બસ એમ ટાઈમ વહી જાય ઘરે હોય તો આયાએ તો બપોર પછી અહીયા ટાઈમ વહી જાય એમાં હલા કરે બધી
એ
ધીરે ધીરે બધું થયા ઘરે
હા ત ક મારી જ એટલા
હમણા પાછો કબર આવીશ
હા વરસાદ કવર આવે આખી આવતોય નથી ને જાતોય નથી તેને ગસે
હમ હમ ખેતર માં બધું વાવી દીધું પણ વરસાદની માટે પાણી પાવા જવું પડે
હા થઇ જાય તો સારું એકાદો વરસાદ
હમ હ હા થઈ જાય તો હા હવે શક્રિયતા હોય કે ન હોય હવે વરસાદ ની બહુ કઈ સટાવેને વજ
કટા આવેને વજાર માણા ન મોલ બગડ્યા પછી
હા મા ન મલ બગડીે એવું એ ગળે છે બધાની એમ જ છે
હમ
સિલેગામમાં ફોમબરવાલું
તન બદીનીરા ભરીયે બધા યરે બધા ભરેસ તો શીખવાડે તો આપડે શું વાંધો કરવાવામાં પણ હમ
બ એ જને આપડે શું વાંધો
મજમ ના ક વાંધો હા આપ બેન શી ફળે તો આપડે શું વાંધો શીખીએ તો આગળ કર પેલાય કામ થાય ને ઘેર બેઠે ધંધો
નહી આપણેને શીખડાય એટલે આપણેે એનો આભાર માનવો પડે
હમ
હું એટલે એ શીખડ હા એમ સારું કે ભાઈ હા એમ મહિને બધી ઉપર થઈ ગયું પલર નું શીખવાવામાં
મહિનો જે થઈ ગયો છે
હમ શર પછદી રહીશે પછી તો સિલાઈ કામ નું શરૂ કરશે
હમ હા ઈ હવે નવીન ફોર્મ ભરણા એ સિલાઈ કામ ન શીખવાડશે હવે અત્યારે સુધી
હા ઈ શીખી જાય એટલે પછી સિલાય કામ શરૂ કરશે
હમ
એટલે આપડે ફોર્મ ભરાય ગમે એમાં. એવું ન હોય આપડા માટે સારું કેવાય હું.
અવ ઘડીક લાયસન્સ આખી શાળા કાઢવા મલે તોય જાય નહી હમ વાત કરીએ તો આપડે તોય તે ગમે ફોન કર્યોં તો દહ મિનિટ થઈ ગયી ને આપડે હજુ. મારે થાકી ગઈ હતી.
ઘરે જાવાનું સે.
ઘરે જાઈએ હાલો ટાઈમ થઈ ગ્યો સે હવે.
એવું સે એમ ને.
હમક.
હમ બહુ મારે ઇસટામ થઈ ગ્યો ઘડીખ ખમ જાઈએ ઘરે.
હમ.
ઘડીક ખમી જાય એ પછી જાય ઘરે પાસું કામ હોઈ.
ઘર કાબ હવેલ તો
હા ઘરકામ હોય ખેતી કામ હોય બાલું બધું
હમ. કામ તો કરવું પડે હમ.
ખીજાય ન તો આપડા માટે સારું રે એહિમ.
હમ.
કોઈ પાહે જાવુ નહી. સારું કેવાાઈ. વાળીએ ગયા હતા કે.
જાઈએ હવ નેવરા હોય તો ઈ કર ડીએ વાડીનું દાડીનું બધું હાલ્યા કરે.
એવું સે એમ ને હું કામ કરો ખેતરનું?
નિંદવાનું થઈ ગ્યું.
નીંદવાનું તો સાલુ જ છે.
એવું સી એમ ને કરી દીધું તે સરું.
હા એક પડામાં નીંદી નાખીએે ને મોટું મોટું થઇ ગ્યું સ તે.
એવું સે એમને મારે તો હજી વાર સે. આ માંડવીમાં હજી વારસે.
ધીમે ધીમે ઉસાટા આવે તે જાયએ ઘડીક ઘડીક નીંદીએ ઘડીક ઘડીક ઘરઘરના બધાય.
એ ઉગીગી માંડવી.
હમ ન્વી ઉગીગી.
અમારે તો કઈ ખબર નથી હમણાં ગઈ નથી વાળીએ.
હમ.
પાર્લર માં આવી જાવ ઘરે રહી પછી એટલે કઈ. હમ ખબર નો હોય હું.
હમ ઉયા વારુ ખેતર છે તે જાઈએ બાજુમાં પડે તે નકર તો ટાઈમ નો મળે.
એયા હાશી વાત છે જવાય જ ને આહી અવાય વાડીનું કરાય.
હમ.
લે હાલાલ ઘરે.
હંક.
કા
હા શાંતિ સે હો
એવું સે એમ ને.
હુમ.
હારું કેવાય. વરસાદ આવે ન જાય લો વઇ ગ્યો.
હમ ઘડીક આવેે ઘડીક વયો જાય.
ઇ મન મજોલો જેમ ને.
હા મનમાં થેલો.
ઘડે સે. મલા નવીન મગોલો ખેતી કરનું.
બસ ઘતી કામમાં ત દો. અત્યારે તો પાંચ વાગી જાય એટલે ઘેરે જઇને રસોઈ બનાવીશું. ઘરે જઇને રસોઈ બના હા રસોઈ બનાવી શું ચક્રોટના અને દાળ ભાત ને એવું. હા એય બકાલું બકાલું તા.
મારે ઇ આખા રીંગણાની શાક કરવાની છે.
એવું સે.
હું રોટલી.
બનાવો.
ઇફ હું નવીન નવીન રહિ બનાવાનું શુ?
હા. સોમા સાટાનું હે સાટાનું એવું જ વઇ. પીજા બીજા બનાવો ગરમ ગરમ
ભજીયા બનાવવા જ પડશે ને.
હું.
હવા બળે વરસાદ ના હ.
મજા આવે ગરમ ગરમ ભજ્યાં ખાવાની.
હા એમ ગરમ ગરમ ખાવાની મજા આવે.
હું.
હારું કેવાય ને વરસાદ આવે તો થાય ને પણ હવે સાટા આવે ને વહી જાય.
હું.
ઉ જેવું સે એ બકાલું લેવાનું સે કે સે ઘરે જઈને બનાવવાની એ.
ના પૈડું સે દિંદન. તે કરી નાખસું હાસ્ત હું. ત્યા કોક બુકાલા વાળો ની આવે પાસો.
હા એ હસે વ એમત ભઈ ને.
હા.
હાલો.
બોલો બોલો. આલો. હેલો. ક્યાં ખીવાઇ ગયા?
હાલો.
આ ક્યાં ખોવાઈ ગ્યા? હમ આડીપ હા
કઈ હોવાય ગયા નથી. નઈ નઈ એવું કઈ નથી કામ મ